ઈ શું કરી રહ્યા છો ઘરે હમણાં બધા સારા છે ને.
હા ભાઈ હમણા તો હું ઘરે જ છું વેકેશન ચાલી રહ્યું છે હું આરામ કરી રહ્યો છું ને ઘરે બધા સારા છે તમારે ઘરે કેવા છે બધા સારા હશે ને એમ તો
. જોવાઈએ તો બધા સારા છે અને હું તમને એ બાબત અંગ ફોન કરી્યો કે જયારે આપણેે નાના હતા એ બધી યાદો મને આવી ગઈ કારણ કે હાલમાં મેં ફોનમાં રિચાર્જ પડી ગયું છે તો હું ફોટા જોયા કરતો હતો ને આપડા થી બાણપણ ના નાના હતા ફોટા આવી ગયા હતા હ મને ઘણી બધી યાદ આવી ગઈ. એટલે મેં તમને ફોન કર્યો કે આપે જે અગિયાર આપણે દસ અને બારમામાં જે એક્ઝામમાં તમા લ એના માટે ફોન કર્યો કે આપડે કેટલી મજા કરતા હતા નાના હતા ત્યારે હાથે બાદા સાથે સ્કૂલમાં જતા આપને બસ પણ એક જ મળને આવતા પણ બસમાં અને આપે પણ બસ સીટ રોપવા માટે પણ આપડે શું જ કરતા બારી માંથી બેગ ફેંકતા અને એવું બા ઢમલ કરતા એક સીટ અને આપડું ઘર કઈ દૂર હતું નહી ખાલી સાત આઠ કિલોમીટર હતું તે માટે પણ આપણે એક સીટ મા બેસવા માટે ઘણો બધો સંઘર્ષ કરતા હતા અને ખુબ જ મજા પણ આવતી હતી તમને એ પણ યાદ હશે કે આપણે એન્યુઅલ ડે પણ ઉજલો કોલેજમાં અને આપડણે ત્યાં નાટક માં પણ ભાગ લીધેલો અને અમે આપડણે શું છે નાટક નાટકમા તો લીધેલો જ અમે સાથે સાથે ડાન્સ પણ કરેલો હતો આપે તો તે બાબત કે મેં તમારી સાથે વાત કરવા અતો કે આપડે ખુબજ ધમાલ કરેલી અને આપડો ડાન્સ સારો હતો એમ તો. તો પણ આપ પ્રિન્સિપલ સાહેબ દ્વારા આપણને બીજા નંબર આપવામાં આવ્યો હતો તો આપડે બીજી વખત આપને બીજે કસે કોઈ પણ બાબત અંગે પરફોર્મ કરશું તો આપડે વધારે મહેનત કરશું એવી અમને ર ઉમીર લાગી રહી છે અને આપડે જયારે નાના હતા ત્યારે સ્કૂલ માં પણ આપડે કેટલીક વખત સાયકલ લઈને જતા હતા હતો વરસાદ ન જયારે મોસમ આવતો હતો ત્યારે આપણે પાણી માંથીને એમ જતા હતા. એટલે ખુબ જ મજા આવતી હતી આપણને અને ખુબ જ મજા તો કરવી જ જોઈએ સ્કૂલ લાઈફ તો શું છે પેહલા પેલા કંટાળો આવે છે પણ હવે જયારે અમારી કોલેજ ખતમ થઇ ગઈ છે ત્યારે અમને એવો એહસાસ થાય છે કે જે સ્કૂલ લાઈફ હતી એ જે એકદમ બેસ્ટ હતી કારણ કે એમાં ખુબ જ ધમાલ કરતા હતા. ખુબ જ મજા પણ આવતી હતી અને લોકો પણ આપણને સ્કૂલ જવા માટે પ્રેરતા હતા અને કઈ વાત આપણે ઘરે સર કારા લેવા પણ આવ્યા હતા કારણ કે આપણને એક કંટાળ આવતો હતો સ્કૂલ જવાનો. કારણ કે સવારની પણ સ્કૂલ જવાનું ત્યાં જઈને જે દાખલા કરવાના ભણવાનું એ બધા ટાળ આવે છે ખાસ કરીને જય નાના હોયએ ત્યારે આપણને શું લાગે છે કે આ બધું ફતુ વસ્તુ છે એ કઈ મજા નથી તો એટલે અમે જવા માટે પણ ખુબ જ જીદ કરતા નહી જવા માટે અને ગમે તેમમ પેરેન્ટ્સ દ્વારા અમને મોકલવામાં આવતા એલે ખુબ જ ધમાલ પણ કરતા હતા આપણે અને તમને એ પણ ખબર હશે કે આપડે ફરવા ગયેલા ત્યારે પણ ખુબ જ જમાલ કરેલી આપડણે જ્યાં ગયા હતા ત્યાં તમને ખબર હશે કે આપે પાસેથી જે પૈસા હતા તે પણ ચોરી થઈ ગયા હતા તો પણ આપણે એને કોઈ ફરિયાદ કે પછી એના ખિલા કોઈ અવાજ ઉઠાવેલો નહી હતો કારણ કે હવે એટલું બધું પબ્લિક હતું અને આપણી પાસે જે પૈસા હતા તે પણ એટલા બધા ગણા નહીં હતા તો આપણે એના ખ અવાજ પણ નહી ઉઠાવલો એટલે આમ જોવા જઈએ તો આપણે જે સ્કૂલ લાઈફ ખુબ જ બેસ્ટ હતી અને તમને એ પણ યાદ હશે કે આપણે અગિયાર બારમાં એક્ઝામ જે આપેલી ત્યારે પણ આપને પલી જારે બોર્ડ ત્યારે આપડે ડરી ગયા હતા કે શું થશે એામમાં પરીક્ષા અમારીથી પાસ થ કે પછી અમારે જેટલી તૈયારી કરી છે એટલામાં અમારા સારા માર્ક આવશે કેમ ઘણા બધા વિચારો આવી ગયા હતા પરંતુ આપણે જે એક્ઝામ આપી અને સારા માર્કે પાસ થયા ત્યારે આપને ખબ જ મજા આવી હતી અને આપડો એક મિત્ર પણ જેને ઓછી મહેનત કરી હતી તેના થોડા ઓછા હતો તો એ અપસેટ થઈ ગયો હતો એટલે કે દુઃખી થઈ ગય હતું પરંતુ એને આપણે બધા મળીને સમજ્યા હતા અને તમને એ પણ યાદ હશે કે આપણે સાથે મળીને બધા ફરવા ગયેલા હતા જે આપ આપ સ્કૂલ માંથી રઈ ગયેલા હતા આપણે દિલ્ દિલ્હી સાઈડ જે આગ્રા ને બધું જે મેન મેન લોકેશન છે ત્યાં લઈ ગયેલા હતા આપણો ટોટલ આઠ દિવસનોો પ્રવાસ હતો એ સાત દિવસને સાત રાત હતી અને આઠ દિવસ હતા ખુબ જ મજા કરેલી હતી આપે બસ દ્વારા ગયેલા હતા અને આપણે જ્યાંથી અમુક જગ્યાથી ટ્રેનમાં વ બેસવા પડેલો હતું કારણ કે રૂટ ખુબ જ લાંબો હતો ખુબ જ મજા પણ આવેલી અને ત્યાં પણ આપડણે જાત જાતના ધમાલ કરેલા જેમ કે આપણે ત્યાં સોડા પીધેલી કોફી પીધેલી પછી બારું પણ ખુબ જ ખાઢેલું કારણ કે ઘરે હોઈએ તો પેરેન્ટ્સ લોકો ના પડે છે પરુ ત્યાં ફરવા ગયેલા ત્યાં અમને કોઈ પણ ના નહી પડતું હતું એટલે અમે ખુબ જ બારનું પણ ખુબ જ ખ ખાસ કરીને ચાાઈનીઝવું ગોવો ઘણું બધું ખાઈ કાઢું કારણ કે આપણને પહેલી વાર ખાધેલું એટલે ખુબ જ ભાવેટું પણ હતું અને અમને ખબર પણ હતું કે આવું નહી જોઈએ પરંતુ શું છે કે એક વાર તો અમારે ટ્રાય કરવો જ કે કેવું લાગે છે પરંતુ અમે જે ત્યાંનું ચાઇનીઝ ખાધુ હતું અમને ખુબ જ ભાવી ગયું હતું અને હવે તો જાણે ચઇઝવાથી પડી છે તો અમે ઘર ખોરાક પણ ખાવાનું મન થું નથી લોકો વતા હોય છે એલેમે અમે ઘરનું દબાણમાંને ખાઈ જઈએ છીએ હવે અમે તો કોલેજમાં જઈએ છીએ તો ત્યાં અમે બહાર ન જ ખાયએ છીએ ટિફિન પણ લઈ જ અને ઘરે પણ અમે કેવ મએ મકીએ છી કે અમે ફ્રેન્ડ ના ટિફિન માંથી ખાઈ લેશું ઘરેથી લઈ જવા કટ આવે છે પરંતુ એવું કરતા નથી અમે ત્યાંને પણ બહાર ન જ ખએ છીએ તમને પણ આ જે બધા દિવસો આપણે સાથે વિતાવેલા એ તમને યાદ આવે છે જે બાળપણના આપણે ખૂબ જ ધમાલ કરલી કેટલીક વખત વરસાદમાં પણ ભીનેયલા ને કેટલીક રજા પાડીને સ્કૂલ બંક પણ મા બધા દિવસો તમને યાદ છે
હા ભાઈ બાળપણ ના દિવસ તો કોને યાદ નહી ર કારણ કે આપડે જયારે બાળપણમાં તને ખબર હશે કે આપણે પાંચમાં છઠ્ઠામાં સાત આઠમાં જયારે આપણે સ્ટડી કરી લઈએ ત્યારે પ્રાથમિક શિક્ષણ ત્યારે ખબ મજા કરતા કારણ કે તે દિવસો તમને ખબર જ છે કે એકદમ જેના અને આપણને ત્યારે એવું લાગતું હત કે આપણે ક્યારે મોટા થઈ જાય ને ક્યારે આપણે નોકરી કરીએ ને એવું બધું આપણને ્યારે આપ કોલેજ કરી હવે આપને એ થાય છે કે આપ ક્યારે પાછા બળપણમાં ત પાછી આપડે દિવસોની મજા મળ કારણ કે ત્યારે આપણને એવું થતું કબડ હોમવર્ક પછી એક્ઝામ અઠવાડિયા અઠવાડિયે પછી પછી મેન એક્ઝામ પ લ એઝામ એ બધી આવ્યા જ કરતી હતી આપણને વાંચવાનો પણ ખુબ કંતર આવતો હતો અને બધું કરતા હતા ઘણું બધું પ્રકાર ન લેશન આપતા હતા ટીચર લોકો એલે ત્યારે ને એવું થતું ક્યારે આપે મોટા થઈ જાય એટ કે આવું બધું થતું હતું પરંતુ હવે તો બાળપણ ની યાદ આવે છે કારણ કે આપણા બાળપણની આગ તમને ખબર જ છે કે આપડ એક એક રૂમમાં સાથે બેસતા હતા અને આપણે કેટલી બધી મસ્તી પણ કરતા હતા કારણ કે જે ટીચરો હતા પણ આપણી સાથે ખૂબ રી મને હસી મજા કરતા હતા અને કોઈ વાર આપને દાટ પા પડતી હતી કારણ કે આપ અમુક વાર એસ્ત કર તેથી ટીચરો અને પ્રિન્સિપલ છે તે પણ આપણને વળે છે કારણ કે આપણે જે સ્કૂલ નો ટાઈમ હતો તેમમ કે આપણે સાડા દસ વાગ્યા પરંતુ આપણે સ્કૂલ માં આપણે આઠ સાત વાગે કે પછી નો વાગે પહંચી જતા હતા અને જે આપ સ્કૂલમાં એ સ્ટેજ વચ્ચે હતો ત્યાં આપણે ક્રિકેટ રમતા હતા. અને સવારમાં બધા લોકો ભેગા થઈને આપડા બધા ભાઈ બંધો સાથે આપ રમતા હતા અને જે સરપંચ આપ જે એટગ જે પ્રિન્સિપલ જે હતા આપણા અત્યારે આ આપ અચાનક આવી જતા હતા અને ગમે ત્યારે આપણને જોઈ પણ લેતા પછી આપણને ઓફિસમાં બોલા કેટલું આપણને સમજાવતા પેનેસને બોલાયા એવું બધુંકહતા હતા ત્યારે મજા અલગ જ હતી કારણ કે જે પ્રિન્સિપલ હતા તે પણ આપણી સાથે ખૂબ સારી રીતા હતા અને કોઈક વાર તમને ખબર જ છે કે નાઓ વળે છે પરંતુ મજા આવી જાય છે કારણ કે આપણે જે બાળપણની યાદો છે તે તો આપણે ગરવી જો અને તેને ખબર છે કે આપણે જ્યારે પ્રવાસ ગયેલા હતા જેમ કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી પહોંચા અને વિવિધ અને પાવાગઢ એ ત્રણ જગ્યા આપણે મસ્ત થી આપણે પ્રવાસ કરેલો પ્રાથમિક શિક્ષણનો એટલે જે ત્રણ આપડે બે દિવસ એટલે કે રાત એટલે કે બે દિવસ આપણે રો કાએલા અને ત્રણ દિવસ જેવ મુસાફરી મને પ્રવાસ કરેલો કારણ કે તમને ખબર છે કે આપણે પહોંચામાં અમુક જણાવા ખોવાઈ ગયેલા હતા ત્યારે આપણે જે પ્રિન્સિપલ હતા ત્યારે આપણને ઘણું બધું સમજાવું અને ઘણું બધું આપણે કીધેલું અને ખુબ આપા કારણ કે આપણે એમના પ્રોટોકોલ નથી સાભળતા ત્યારે આપણ ને આવું બધું કરતા હતા એટલે કે જે બાળપણ ની યાદ હશે તે તો આપણા કોઈ ક ભૂલી નહી શકીએ અને આગળ જતાં પણ આપણને યાદ રહેવાની. એટલે તો મને બાળપણની આ ખુબખુબ યાદ આવે છે અને જ આપણે તમને કીધું કે દસમાં બારમાં અને પછી જે અગિયારમાં આપણે જે પરર્ફોર્મન્સ કરેલું ડાન્સમાં ત્યારે આપણને સારો એ બહો આપ બને એવોર્ડ પણ મળ્યો સેકન્ડ નંબર આપણે આવેલા એટલે એ પણ મને તો યાદ છે ને આગળ જ તા પણ મને યાદ રહેવાનું જ છે કારણ કે બાળપણની આડટ આપણે યાદ રાખવી જ જોઈએ અને આગળ જતાં પણ આપણે પણ યાદી છે અને બીજું તો આમ એ બધી યાદ રાખવી જોઈએ કારણ કે હવે તો આપણે કોલેજમાં આવી ગયા છે અને કોલેજમાં તમને ખબર છે કોલેજ પણ હવે તો બે એક વર્ષની બાકી છે ને એ પણ પતવા મ એટલે હવે એ પણ આપને યાદ હશે કારણ કે આપ બીકોમ કરતા હતા તે ત્રણ મસ્ત પતી ગયા હવે તો એમ કોમને આપણે રાજ જોઈ રહ્યા છે કારણ કે આપવે એમમણા બે વર્ષ બાકી છે પછી તો આપણે પણ હવે બધી જોબ કે પછી અન્ય પ્રકારની કોઈ સ્કીલ શીખવા માટે આગળ જશો. અને આ ઘણું બધું પ્રકારરણ થશે એટલે આવી બધી યાદતો આપણે રાખવી જ જોઈએ. બાકી તમને કોઈ બીજું કોઈ યાદ હશે અમારા બાળપણ ની યાદ માંથી મને જણાવું.
તો તમે જે જણાવ્યું ટમ હવે પણ આપણેે પણ જે કોલેજ માં થી હવે પાસ થઈ જશું અને જોબ પર લાગી જશું પછી આપ આપને પણ સાથે બેસીને અ ટાઈમપાસ કરવાનો કે પછી ગપ્પા મારવાનો કે પછી એકબીજાની વાતો કરો ટાઈમ મળશે નહીં એટલે જેમ બને તેમ આપણે વધુ ટાઈમ સ્પેન્ડ કરશુ અને જે આપડા હમણાં બે ત્રણ વર્ષ બાકી છે કોલેજ ના તેમાં આપડે ખુબ જ ધમાલ કરશો એવ એવું મે વિચારી લીધું છે અને દિવર્સો માટેઆમ જોવા જઈએ તો આપ જયારે સ્કૂલમાં ત્યારે આપણે ઘણી બધી માં રમતા હતા અને સ્કૂલમાંથી આપણને જે સાયન્સ ફેર હોય છે તેમાં પણ લઈ જતા હતા તો આપણે સાયન્સ ફેરમમાં પણ ગયેલા હતા અને આપણને ત્યાં ખૂબ જ નાસ્તો અને એવું પણ જમવા માટે આપેલું હતું અને જમવાનું પણ ત્યાંજ હટું નાસ્તામાં શું છે આપણને સમોસા અને જે ખમણ હોય છે તે આપેલું હતું. એટલે એ ખાવાની પણ ખુબ જ મજા આવેલી હતી અને આપને સ્કૂલમાં શું હોય છે કે ઘણી બધી રમત રમાડતા હતા જેમ કે ક્રિકેટ છે, ફૂટબોલ છે, અને ખાસ કરીને કબડ્ડી ખુબ જ રમતા હતા. તો મને હજુ પણ યાદ છે કે જયારે આપણે કબડ્ડી રમાડવામાં આવેલ હતું સ્કૂલમાં ત્યારે આપણા જે ફ્રેન્ડ હતો જે મિત્ર હતો તેનો અપર જે રેડ મારવા ગયો હતો એ કબડ્ડી મા તો એનો હાથ પણ તૂટીયો ગયેલો હતો તો તાત્કાલિક એને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. એટલે ઘણા બધા કિસ્સા એવા છે જે થયા છે પરંતુ જે બાળપણની યાદો છે તે એક અલગ જ છે કારણ કે ખુબ જ મજા આવે છે અને હવે તો શું છે કે આપણા પર જવાબદારી રિસ્ પોન્સીબિલિટી આવી જાય છે તો આપડે કશે બહાર પણ ફરવા જવાડું નથી બાકી અત્યારે શું હતું કે જયારે સ્કૂલ ટાઈમ માટે આપણે મજા કરતા જ હતા અને સ્કૂલ આપણે પાંચ છ પાંચ સાડા પાંચે છૂટી જાય. અને પછી ઘરે આવીને પણ પછી ઘરે આપડણે બેગ લખીને એ યુનિફોર્મમાં જ આપણે રમવા માટે પણ જયા કર હતા અને અમારે ત્યાં તો વાડી પણ હતી જ્યાં અમે જે સ્માઈલી બોર્ડ હોય છે જે પોચો ક હોય છે તેના દ્વારા રમતાટ ક્રિકેટ એટલે ખુબ જ મજા આવટી એના ઉપર હોય છે તે લગાડીને અમે એનાથી રમતા હતા એકદમ બાઉન્ડ્રી પણ સાંભળ હતી તો પણ આજે કલમની દાઢી હોય છે તેના દ્વારા બોલ અટકી જતો હતો અને નિયમ પણ અમારા અમારા અલગ જ હતા જે એમ ર જો ક્રિકેટમાં ઘણા બધા હોય છે પરંતુ અમારા રૂલ કઈ અલગ જ હતા એટલે અમે તો ખુબ જ અને તમે પણ રમવા આવતા હતા એટલે તમને પણ એ બધું યાદ જ હશે અને અમારા તો ઘણા બધા આપ વિડીયો પણ જે છે તે અમારા પર છે એટલે ખુબ જ મજા કરેલી તે બધા જ વિડીયો પણ ત્યાં જોવા મળે છે સારું ચાલો પાછા મળશો અને જયારે મળશો ત્યારે આપડે જે બાળપણ ની યાદો છે વિશે બેસીને લોંગ માં ચર્ચા કરીશું
હા ભાઈ સારું પાછા મળશું ત્યારે એ બધી વાતચીત કરીશું
હા